હેલો ભાઈ કેમ છે ભાઈ? ઘણા પછી ફોન કર્યો.
અરે યાર તું હું એકદમ મજામાં છું. તું કહે તરું શું ચાલ ચાલ છે મને પણ તારી યાદ આવતી બટ
બસ ભાઈ હું પણ મજામાં છું. નોકરી અને ઘરના કામમાં થોડું વ્યસ્ત રહ્યો હતું. એટલે ફોન કરવાનું સમય જ નહી મળ્યું. સાચે કહેજે ત્યાં બધું બરાબર છ
હા ભાઈ ત્યાં બધું એક દમ ફાઇન છે. ઓફિસનું કામ થોડો વધે તે આજકલ પણ ચાલ્યા કરે. તારું કામ કેવું ચાલે છે? નવી કંપનીમાં કેવો અનુભવ છે?
કપણીમાં હજુ મજા આવે છે. રાજ લોકો જ્યારા સધી છે. શીખાવા પણ ઘણાં મલે છે. શુરૂઆતમાં થોડું મુશ્કેલ લાગતું હતું પણ હવે બધું સેટ થઈ ગયું છે.
વાહ! વાહ! વાહ! વાહ! હહ હ વાહ! એટલે તો હું પછી કેતો હતો. કે તું આરામથી નહી નવી જાય
તેરી મહેનત રંગ લાવી.
હા યાર તારી વાત સાચી હતી. તે દિવસે મને ખુબ મોટીવેટ કર્યું હતું. એ બદલ બાદલ. તારું ખૂબ ખૂબ આભાર.
અરે ભાઈ, એ તો મારું કામ છે દીકરા. એમ આભાર કર, કોઈ દિકકત નહીં છે, મિત્રો ના. કામમાં જમિત. મિત્રો ના આવેલા. ચલ, એ કાએ તારો પગાર વધાઈ આપ કે નહીં?
હા, પગાર સારું જ છે અને થોડું સમયમાં પ્રોમોટ થવાની પણ શક્તિ જ છે. તું કહે તારીખ? પ્રેમમાં શું ચાલે છે પેલું તારું? પ્રોજેક્ટ આખો. થયો કે નહીં?
ના એ. પ્રોજેક્ટ આજકાલ મને ખૂબ હેરાન કરે છે. ક્લાયન્ટ દિવસે ના દિવાસે નવી ડિમાન્ડ કરે છે. અમારી આખે ટીમ દિવસ-રાત. એ. કરી. રહી છે.
અરેરે! મને ખબર છે, કે ત્યાં આવો થયા કરે. પણ તું ચિંતા ના કર, તારું આ. આખો ટ્રેક રેકોર્ડ સારું છે. તું હવે પણ સરસ રાઈટ હેન્ડલ કરી લેશ.
ચલ, આને છોડ. આ વીકેન્ડ પર શું પ્લાન છે? જો તું ફ્રી હોય તો આપણે મલીએ.
હા. યાર, હું પણ. આ વિચારું રખું હતું, ઘણા સમયથી આપણે મળ્યા નથી. આ શનિવારે મને. આ રહે છે તો આપણે. અને રાત્રે જમી શકીએ.
છો. બસ, શનિવારે રાત્રે મજા આવશે. પણ આપણે ક્યાં જશું? કોઈ નવી જગ્યા વિચાર છે?
હા, અમારા ઘર. ની જોડી એક નવી ગુજરાતી થલી નો હોટલ ખુલી છે. નેમ છે. સરસ રસોઈ. બધા કહે છે. કે તયાનો સ્વાદ એકદમ ઘર જેવું છે.
સરસ-સરસ. હ ગુજરાતી થાળી નું નામ સંભાળીને મારા મોઢા મે પાણી આવે એ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
મને પણ ઢોકલા, જલેબી, ઊંધિયું ખવાની બહ ઈચ્છા થાય છે.
. ડન તો શનિવારે રાત્રે આઠ વાગે આપણે ત્યાં મળીએ તું ત્યાં પરિવારને પણ સાથે લાવજે બધા સાથે મળીશે તો વધારે મજા આવશે.
હા હું ભાભી નો બચ્ચો ને પણ સાથે લઈશ મને લાગ લાગ્યો છે. પણ-પણ ખુબ કર્યું.
હા યાર બચ્ચાઓને જોવાને પણ ઘણો સમય થઈ ગયું તે કેવા જ છે અને તારી માતાજીની તબિયત કેવી છે.
માતાજીની તબિયત હવે પહેલે કરાતા ઘણી સારી છે, તેમના જોડાના દુખવામાં થોડો આરામ છે તેઓ હવે રોજ સવારે થોડું. લે પણ છે
આા ખુબ સારા સમાચાર છે તમે મારી યાદ આપી અને કહે છે. પોતાનું ધ્યાન રાખે
હું તમને તારો સંદેશો આપણી દઈશ અને તરા ઘરે બધા કેમ છે તરા પપ્પાની તબિયત કેવી છે.
પાપા પણ મજામાં છે તો એ હવે રિટાયરમેન્ટ થયા બાકી આખો દિવસ બચામાં કામની નાની નાની વાતોને વ્યસ્ત રહેે છે તવે હવે તવન મુખ જિંદગી જીવવાની મજા આપે છે.
ખરી વાત છે. આટલા વર્ષે કામ કર્યા પછી હવે તમને આરામ કરવાનો પૂરો હક છે.
હા હું કીધું?
પૂરો હક છે ભાઈ તમને
હા. હા બિલકુલ સાચી વાત છે મિત્રો બિલકુલ સાચી વાત છે મિત્રો હોય તો સમય અને અંતર સ કઈ નહી પડતું.
અરે યાર તો યાદ છે આપણા કોલેજમાં હટા ત્યારે દરેક વન્ડ પર કેલી મસ્તી કરતા હતા આ ફોન પર વાત કરતા કરતા હમ્મ.
કોલ
કહ
કા પહોંચીયો તુ
ચેમ જ્યાં
હમ્મ.
ફોર્થ નંબર.
હા હા હ. બોલ બોલ.
સાચી વાત છે અરે યાર પચે યાદ છે આપણે. કોલેજમાં હટા ત્યારે ડાયરેક્ટ વીકેન્ડ પર કેવી મસ્તી કર હતા આ ફોન પર વાત કરતા કરતા મને એ દિવસો યાદ આવી ગ્યા.
હા યા એ કેન્ટીન ચાહની બીકમી વાતો અને એક્ઝામના આગલા દિવસે આખી રાત જાગીને વચ્યો એ દિવસો કઈ અલગ હતા હવે તો બધા પોત પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા છે.
હા યાર જિંદગી ખૂબ ઝડપથી બદલ જાય છે પણ મજાની વાત એ છે કે આપણી મિત્રતા હાજે પણ એવી જ જે છે.
બિલકુલ સાચી વાત. મિત્રો મિત્રો સાચા હોય તો સમયને ડિસ્ટસ્ટન્સની કાંઈ ફેર નથી પડતું.
ચલ ત્યારે હવે તું થોડું કામ પ લઉ ઓફિસમાં એક મીટિંગ છે થોડી વારમાં.
હા ભાઈ તું તારો કામ કરી લે. મારો પણ ધ્યાન રાખો નઈ કે તારો કેમથી સમય નું લાઈ રાખ્યો છું.
અરે નાના તારી સાથે વાત કરીને મારું માઈન્ડ એકદમ ફ્રેશ થઈ ગયયો મને ખૂબ ગમ્યું.
આમ માને પણ બુબજા આ મજા આવી તો પછી શનિવારે રાત્રે આઠ વાગે સરસ રસોઈ પર નક્કી હું ત્યાં થોડો સમય પેલા પહોંચીને જાગીશ.
હા હું પણ સમયસરસ આવી જઈશ જો હ જો કઈ બદલાવ હોય તો મને પહેલા જ ફોન કરીને જોઈયો.
ફોન કરીને જ
કાગજેપ.
ચોક્કસ પોતાનું ધ્યાન રાખજે વરાજભાઈ. કોઈ દિકકત નહી છે જ શ્રી કૃષ્ણ.
મારે તો પહોંચી જવું આઠ વાગેથી પેલા શનિવારે તું તારી ફેમિલી. પહોંચી નું કષ્ટ કરજઉં ટાઈમ થી પહેલા ઠીક છે ઓર કાકા કાકીને મારું પરણામ કહીજે.
આપણી હ જવલ છે.
અ તે આપણી મમ્મીનું તારી મમ્મીનું કહું છું કે આઠ વાગે ત ત્યારે વિણય મળે છે.
સ બહુત મો તો પ્યાર દ્યો છે.
તારી મમ્મી ને કેહવું છે કે- આઠ વાગે ગોરો આગી તોું તાર મળશે એને આ બહ ગુસ્સા થઇ જાય પછી.
આવા આવાજ પીછે પાછળથી અવાજ આવતી જ કઈ છે ગૌરવ વા વાત કરવા
ગોરમરતા હો.
એમ નહી આપ દકરો બહુ પ્યાર કરી.
અને તું હવે મ
ચાલ ઠીક છે તારા મમ્મી ને માર ખુબ ખુબ પ્યાર આપજે ભાઈ
અભી રોકજ રોકે પણ મેરી સાઈડ સ ભાઈ તો ચ ઠીક છે આવજે શ્રી કૃષ્ણભાઈ.